કડે
બસ કઈ ન આ ઢબા પર બેહી રલી
હમ કડું કે ન જાય કેવું કાઈ
હા ચઈ ની નાસ્તો કરી લીધો તું એ
હા કઈ રોમનજ
હમ ઓકે વરસાદ આવે કે ને અમારા બાજુ તો વરસાદ ઝીણોઝણો હમણાંદળ બંડાય ને છાટી છાટી પટ્ટી છે
અમાર ઘર વ તો બે ત્રણ દિવસ થી લાગેલા છે વરસાદ બહુ આવે વરસાદ તો અરર અટ વ બજ ને ચાય પીવાની મજા આ આવી જાય હમણાં મમ્મી મસ્ત ગરમ ગરમ બનાવીને આપ્યા કરતી હતી કાલે ને આજે પોવા બનાવવા
હમ કેવી રીતે બનાવે ભજીયા
આ ભજા ને બટાકાના ભજયા બનાવવાના હોય તો બટાકાને પેલા સોલી કરવાના પછી દોઈ કાઢીને પછી ગોર ગોર કાપી કરવાવાના નલી નલી પછી તે અંદર તે મસાલા લખી દેવાના ઓ પછી પછી લીલું મરચું ને બધું લખીને મિક્સ બધું કરી નાખવાનું બેસણ ને બધું
પછી તે તેલ ગરમ કરવા મૂકી દેવાનું પછી ભજા એક એક એક એક લાખ્યા કરવાનું બટાકો અંદર બેસનમાં બોળ બોરીને પછી મસ્ત ગરમ ગરમ તમેટા સોસ થ મસ્ત લાગે તો એના માટે ગરમ ગરમ ચાય
એટલું ત દ હું બનાવાનું ખાડા ભજીયા ખાડા પણ બને બનાવા ની આ જુદી એમ એટલે મે પૂછવાે કે મ બનાવ એમ બુ મસ્ત લાગે એમ પણ તીખા ટીા મારી મમ્મી બહુ મસ્ત બના ભજીએ
હા મસ્ત લાગે
પછી પીલા ભજીયા ખાધેલા કેે તું એ દ કાકડી ના ભજીયા ખા ને બહુ મસ્ત
કાકડી ના કાકડી ના છે મીઠી ના છે મસ્ત લાગે
હમ કાકડી ના ભજે બીજો નહી કાકડી ન ભજે મે બઉુ મસ્ત બનાવ હે જો પેલા કા પેલી પાકેલી પાકેલી તે લ આવવાની પડી છે ને એનું ચા એને કાપી નાખવાની પછી છીણી કાઢવાનું છીણી કાઢવાનું પછી મારી બધ રસગ લખવાનો પહિયામાં બધા મસાલા લઈતા ચટણી લઈખી ધાણ લખ એમને બનાવ અને બસ તેલમાં પેલું કર એમ એટલે તે બી બટાકા જેવો જ હે એ બી એ બજીી
હા બધું બનેશે એમ જ
અંદર થોડાક ખંચોરા લખવાના તો ખંચોરા બી લખી શકાય એટલે મસ્ત ફૂલે લઈ જાય
હા એજ કે નહી બો હે વરસાદ આવે ઢેર ભજીયા ખાવાનું પહી
પાટરા પછી હ મકાઈ ની પાટી બને મસ્ત હે કેલી બાફેલી મસ્ત લાગે મસાલામાં લીંબુ મીઠું લાગે ને
અમારે અહીં દુકાન છે હે એટલે અમારે અહીં તો રસ્તા એટલે રસ્તા પર દુકાન છે કા એટલી મકાઈ વેચે બેહ જાતની વેચે હે જો પેલી બાકી કરી ને ભઈ ચટણી મસાલા નાખીને આપે એકદમ તીખી તીખી મુ હું લાગે કે હે હે આપી તે આપે એક ને પછી એક બીજી કે ના પેલી એકદમ પેલી ઈંગારા પર હેકેલી હોય ને પેલું કોલસા ના પેલું ભાઈ તે હકેલી એ બી હું લાગે હું સ્વાદ બન્યું નો આવે યાર
મમ્મી તો હટવાડા માં જાય જય્યારે મકાઈ લઈ આવે પછી ઘેરાય કા તો બાફી કાટે કે કા હેગી કે ને અમારી ઘર બાજુ તો એક અ કાકો છે હીલા ઢીલી ના આવે એટલે બધા ખાલી ઘંટેેરી વગાડે એટલે નાના નાના બધા દોડી જ જાય વીસ રૂપિયા ના પાછો એક દોડા આપે એટલે આપડે અટળ માંથી લઈ આવીએ તે હારુ પડે
હા એ બિ હારુ આવજે અમર તું અમારે અહી ઘરે આવે ને ચોમાસામાં હા ચોમાસુ જ ચાલે હમણાં તો તું એક એકદ દિવસજ મારા ઘરે મારા દાદા મકાઈ ખાવા લઈ જવાના હું એટલો સ્વાદ લઈ એ લોકો ને પાછું એવું ની નોર્મલ એવુંની કે મરચા ની ભૂખી ને પેલું મીઠું રાખીને એ લોકો હું પ્રોપર મસાલા બનાવે ચટણી એની હે આડુ લસણ ની પેસ્ટ વાટી વાટી પેલું કરે તેમાં મરચાની ભૂખી ભૂખી નાખે ને પછી લીલી લસણવાટી એ નાખે પછી બરાબર મસાલો છે ને પેલું કરે ને એ લોકો વાટે હ ને પેલું ખબર પથ્થર ની પેલી ઉખડી હોય તેના પર એ લોકો બનાવે એટલે હૂ સ્વાદ લાગે ને પછી ઘર મારે એમાં વઘાર વાના ને પછી લીંબુ થી નીચવીને નીચવીને આપે ને જે ગ્રીન ચટણી બી હોય તીખી ખાવાની હોય તેને તીખી આપે ને પેલું હા તેને એવી આપે એટલે બહુ મસ્ત લાગે મજા આવી જાય હકે
મજા આવી જાય ખાવાની મારી બેન તો મસ્ત મસાલા વાડી આઈ ગેની એટલે ઢોઈ કાઢે ને પછી પાછી ખાય ત્યારે એમ એમ જ મમ્મી લાવી લે એમ જ બાફીને પછી મીઠું લગાવી ને ખાઈ લેને પેલી મસાલા વાળીએે તને તીખી લાગે કેને ત ધોઈ કાઢે ના પછી શીખાયલા એને બહુ ભાવે પાછી એક એક દાણા દાણા કરી લેએ વાડકીમાં કાઢે ને પછી અમે ખાઈ રેતેની રાહ જોઈને પછી અમને લલચાવા હાજુ જાણી જોઈને પછી ખાઈ
બહુ પાક્કી હે મારી બેન
હમ
અને મકાઈની ભેલ ખાધેલી કે ની
મકાઈ ની ભેલ તો હજુ નથી ખાધી મે એક દિવસ જાવા તે દિવસે ખવડાવજે
અરે મેં એ બહુ મસ્ત આવડે મને મને જો એમાં શું કરવાનું મકાઈ ને બાફી કાઢવાની પછી જે એના પેલા દાણાં છુટા કરી નાખવા હા કે તે પછી હા આપડે તેના અંદર અમે તો અલગ બનાવીએ વેફર વગર વેફર ને એવું બી નાખીએ આપે પેલી વેફર મદી ને એવૂ નેમ તેની અંદર અ મકાઈને દાણા લઈ કે પછી પછી સોસ આવે બધા શેઝવાન સોસ ચટણી ને માયોનીઝ ને એવું બધું નાખીને ને ઉપરથી સેવ ને મરચાંની ભૂખી નીઉપરના નાખે તે અલગ બનાવે હા‌ પેલું એમ પ્રોપર કઈની બીજું જો તું ખાવા ની ને તે તેમાં કુ ખબર પેલું બાફી કાઢા દાણાં તે દાણા ના અંદર છે ને હવે છેને બધા મસાલા લખે જાત જાતના હ ગરમ મસાલાે લાખે ઘનિયા જીરું લાખે પછી પેલું ચાટ મસાલા લાખે એ લાખે બધું લાખે પછી ઝીણો ઝીણો કાંદો કાપીને લાખી દેવાનો ઝીણો ઝીણો ટામેટા કાપીને લાખી દેવાના કેરી હોય તો કેરી લાખવાની પછી મસ્ત પર લીંબુ નીચાવાનું ને મિક્સ કરવાનુ મિક્સ કરવાનું પછી આપણને અમે મીઠી ચટણી તીખી ચટણી એવું બે રાખીએ એમ તો મીઠી ચટણી ને હારું આંબલીની આંબલીને હું કરીએ ઉકાળી કાઢીએ બરાબર એમાં ખાંડ લા ખીને એમ કરીમ મીઠી ચટણી ઘડી ઘડી બનાવીએ તે પહી તેના અંદર ચટણી લાખીએ ને પહી લીલી ચટણી બી લીલી ચટણી તો હું કરીએ જે ટીખું ખાઈ એને એના હારું તીખું ને જે મીઠું ખાય તે એના હારું મીઠું એટલે બે અલગ અલગ બનાવી એમ તું આવજે તો ખરી ઘેર મેં તને ખવડાવવા તું યાદ કરતી રે જાહે
હા તેજ ને એક દિવસ મેં આવા તે દિવસે ખવડાવજે હવે વાલ રોયપા છે હવે પા પાપડી તો દિવાળી પર લાગહે એટલે પછી ઉબાડ્યું ની તૈયારી કરવાવામાં હે એટલે ઉબાડ્યું તો મજા આવી જાય ખાવાની આ અંદર પાછો પપ્પા અંદર બો મસ્ત બનાવે પાછા પાપડી નાંખે અંડર કોન શક્કરિયા કોઈ વેંગણ બી લાખે પછી મકઈ ના ડડા અને બધું લાખે કોમ્બોઈ કલાર અંદર પછી મસાલા નાખે અરદ ધાણ જીરું ને તેલ ને બટાકાને ચાર ચીર પાડી કાડે ને પછી અંદર મસાલા ભળે ને પછી એક માટલું લે તેને ઉ અંદર ભરી દે બધું કલર કંબોય ને બધું મિક્સ કરીને પછી તાયે ઉપર હલગાવને પછી તયા થાઈ જાય એટલે એટલું મસ્ત સુુંગંઘ આવતું થાઈ જાય ને આપણે ખાવાનું જ મન થાઈ જાયને પહી એના હાથે ધાણાની ચટણી એટલે મસ્ત લાગે મજા આઈ જાય તે ખાધેલું કે
ની હજુ ટ્રાય નહી કર્યો એટલે બો એમ તો બધા બો વાત કરે પણ એમ નહી ખાધું તારા પપ્પા હા મસ્ત બનાવે હે પણ એવું લાગે
હા તો આવજે ને દિવાળી પર મેં ત ત્યારે મસ્ત બો બધી પાપડી લાગે ત્યારે ઘેરની જ પાપડી એટલે મસ્ત મીઠી મીઠ લાગે એટલે અંદર બો ખાતર ની ને એટલે આપડું તો કુદરતી જ ખાતર લાખીએ એટલે પછી કે મસ્ત લાગે મીઠી મીઠી પાપડી બી મસ્ત મોટી મોટી થાય તને બોલાવા એકાદ દિવસે
મસ્ત લાગે હે તે ઉબળ્યું એમ ખાવાનું ત્યારે પપ્પા બો મસ્ત બનાવે ને લીલી લીલી ચટણી ને બધું એમ
હા પછી હાઈવે પર બી બો મલે
હા પણ તે બોહ મોંઘું મળતું એટલે મજા નહી આવે ખાવાની
હ તે પાછું બો તીખું હોય પાછું અમુક
હા તે પાછું તીખું ને હોય કે ને એટલે મજા ની આવે એમ પછી ઉબાડડીયુ મસ મકાઈને એ બી લાખે તમારા લાખે કે ની
હા લાખે ને મકાઈ હકરિયા કોન બધું વ કોઈ વેંગણ હોય લાગે હે મસ્ત ભઠ્ઠું જેવું પડી જાય વેગન નું
અમે ભી અમે શું કરીએ બટાકા અમના મસ્ત પેલું ઉબાળ્યું વાળું કરીએ અને તે બટા ટાને પછી છે ને બહાર લઈ લિયે ને પહી તેમાં અમે વઘાર મારીયે ને પછી તેને છે ને મસ્ત એમ સાક રોટલી હાતે ખાય એટલે બો મસ્ત લાગે ગટી ખાવામાં
હા એટલે મજા મજા આવીઈ જાય પછી ઉતરાયયા માટે લાડુ ખાવાની મજા આવી જાય મસ્ત ચીકી લાડુ ને બનાવી કર હા ચીકી બનાવેને
ત ચીકી બનામ જે લેવાવા પછી
હા બના્યા પછી તે સુખડી મસ્ત મજા આ આવી જાય ઉતરાય પર એક બાજુ લાડુ ખાતું જવાનું ને એક બાજુ પતંગ ચગવાનું ભૂગ ગા જગા ન પીહવા વગાડવાના ચિલ્લાવાની કેટલી મજા આવીઈ જાય
તમારે ઘરે મેથી ના લાડુ બનાવે ને લઈ આવજે માર સારું
હા કડવા કડવા મસ્ત લાગે છે હા બા હારા તળ ઘરે
હા હારા બા તું કે ઘરે કેની આવવાની હોને એમ કને આવે જ નહી
હવે રજા રહી તે દિવસે આવા ને હમણાં તો ચાલુ જ છે આજે રજા ઉતી પણ ગા ગાડી તે પપ્પા લઈ ગયેલા ને એક ગાડી તો એ બગડી ગયેલી છે એટલે આવાય જ નહી
હ હમ જલ્દી આવજે પછ જલ્દી ને પછી લઈ દે મકાઈ ખાડ અમારે અહં
હા રવાને
બીજું ભટવાડું થઇ ગયું બધું ભટવાડું થઇ ગયું બધું
હ ગે
બટવાડું થઇ ગયું બધું કપાઈ ગયું
બાર બ બાકી જ છે આવે નહી આવે એવું કર્યા હવે રોપન હમ તળું તો હકાઈ બી જાય એવું લાગે વરસાાદ આવે નહ કાડો પાડવા ન જો બાકી
એવું કે અમા તો કાડો બી પાડઈ ગયો ને બધું કાડો બી પાલાય ખરું પી બી કરી દેવા માટે એવું બધું ક લક છે
જ તો અમારે ટળું ખેડવાનું બાકી
હા સારું ચાલ ર ખ દસે આવજે ગે હે ને
હા સારું રજા ર કે બીસે આવા
સારું સારું સારું રજા એટી દિશાજ બધા હતા આવજો
હા બધા હટાવી જવા ચાલ